અવાજ આવે છે મારો
હા આવે છે આવે મારો આવે છે. હમ
આવે છે આવે છે શું કેવો છો હાલ મજામાં છો ને
મજામાં મજામાં
અરે આજે આપડે એક અવ આજે આપડે એક વિષય પર વાત કરવાનો છું
કઈ વિશે કઈ વિશે
મનપસંદ ખોરાક વિશે આપડે વાત કરવાનું છે કારણ કે એ ખૂબ જ રસ પ્રસદ વિષય છે મનપસંદ ખોરાક વિશે
વાહ આ તો ખુબ જ રસ દરેક વ્યક્તિ નું કોઈ ની કોઈ મનપસંદ ખોરાક હોઈ છે.
સાચું કહ્યું તારું મનપસંદ ખોરાક કયો છે?
મને પનીર બટર મસાલા નાન અને પુલાવ ખુબજ ગમે છે તારો મનપસંદ ખોરાક કયો છે?
મને પાાવભાજી અને પીઝા ખુબ જ ગમે છે.
આ બાજુ તો ખરેખર ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં સૌથી વધુ શું ગમે છે.
તેમાં વિવિધ શાકભાજીઓ ઉપયોગ થાય છે અને માખણોનો સ્વાદ સ્વાદ તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
હા અને ઘર ઘરમાં ગરમ પાવભા જી
તને પનીર બટર મસાલા કેમ ગમે છે
કારણ કે તેમાં પનીર ના નરમ ટુકડા ને મસ સાલેદાર ગ્રેવી સુંદર સ્વાદ હોય છે એટલે મને બુ ગમે છે.
શું તું ઘરે બનાવેલોનો ખોરાક વધુ પસંદ કરે છે કે બહારનું
સામાન્ય રીતે ઘરે બનાવેલ ખોરાક વધુ પસંદ કરું છું કારણ કે તે સ્સ્થ અને સ્વચ્છ હો છે
હું પણ એવુ જ માનું છું જોકે ક્યારેક મિત્રો સાથે બહાર જમવાની મજા પણ આવે છે
હા ખાસ પ્રસંગ એ બહાર જમવું આનંદ જ હોય છે
તારા મનપસંદ મીઠાઈ કઈ છે
મને ગુલાબજામુન અને રસગુલ્લા ખુબ ગમે છે તને
મને જલેબી અને આઈસ્ક્રીમ ખૂબ ગમે છે
જલેબી તો ગુજરાતમાં ખુબ લોકપ્રિય હોય છે ગુજરાતી લોકો
ફાફડા
સાચો કહો છો ખાસ કરીને જલેબી ફાફડા તો ઘણા લોકોની પસંદ હોય છે
હમ્મ સાચું તને ક્યારે કોઈ નવી વાનગી ચખવાનો શોખ છે
હા હા મને તો વિવિધ રાજ્યોનો ખોરાક વિશે જાણવું અને ચાખવું ગમે છે
મને પણ ભારતના દરેક રાજ્યની પોતાની ખાસ વાનગીયો ખાવાનું ખુબ મન કરે છે
હા હા ગુજરાતમાં તો બહુ બધા સારું આઈટમ છે જેમ કે ગુજરાત નો ઢોકળો ખાંડવી અને ઊંધિયું
હમ્મ અને જો પંજાબ ની સરસો અ દાળ શક અને મકે દી રોટી
હા દક્ષિણ ભારતની ઈટલી ઢોસા અને સાંભર પણ ખૂબ લોકપ્રિય હોય છે
હા હા અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું ગણાય છે
હમ્મ શું માત્ર સ્વાસ મહત્વ છે
ના ના ખોરાક સ્વાદિષ્ટ હોવા સાથે પૌષ્ટિક પણ હોવું જોઈએ.
હા એ તો સાચું કીધું. જો ખોરાક પૌષ્ટિક ના હોય તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર થડી શકે.
તેને સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી છે.
કેટલા વખત ફાસ્ટ ફૂડ ખાય છે.
બહુ ઓછું મહિનામાં એક કે બે વાર
સારું કે છે આમજ ખાવુ જોઈએ ફૂડ કેમ કે બાર નુ ખાવાનું બન્યા કરે લોકોને પણ જાણકારી નથી કેવી રીતે બનાવે કઈ વસ્તુ વાપરે કેટલી પ્રની વસ્તુપ આપ એનાથી બુમાર થવાનું બી જાય છે.
હમ્મ સાચો કહો છો તને પણ પ્રયત્ન કરવ જોઈએ કે તું વધીથી વધુ ઘરને ભોજન જ ખાય બહારનું નહી ખાવાનું.
જેટલા કમ થાય છે એટલા બાર બી કમ જ ખાવું વસ્તુ
તે સારી ટેવ છે. ઘરનું ભોજન શરીરને જરૂરી પોષાક તત્વો આપે છે.
ખરેખર અને સ્વાસ્થ્ય વચ્ચે ખૂબ નજીક નો સંબંધ છે અગર સારું ખાનું નહી ખાયું
શું તને રસોઈ કરવાની શોખ છે?
હા થોડું હુ સાચી મેગી બનાવી લેઉ છું. અને કેટલાક સરળ નાસ્તા પણ બનાવી શકું છું. એટલું નહી એ પણ થોડુંક આવે
મને રસોઈ બનાવવાનું તો નહી હતું પણ રસોઈ શીખવામાં રસ ખૂબ છે.
હા રસોઈ આવડવી એ પણ એક ઉપયોગી કૌશલ્ય છે.
ખરેખર જેનાથી આપણે સ્વતંત્ર બનીએ છીએ.
હા કે કઈ બહાર ભણવા કે કંઈક પણ તમારો જોબ લાગ્યો બીજી સીટી મા તો પણ ફાયદો આપીયા કરે ભજન આવે તો ત પોતાની તો હેલ્થ નું ધ્યાન રાખી શકો છો.
સાચો કહો છો જો સાચું કહો છો જો આપણે ખાના બનાવવાનું આપતી હોય તો જ્યારે આપણે જોઈએ આજકાલ કે જે બાળકો હોય છે એ, ભણવા માટે પોતાના માતા પિતાને છોડીને બીજા શહેરમાં જાય છે. અને ત્યાં તેને પૌષ્ટિક ભોજન મળતું નથી, ત્યાં તેને બહારનું ખાવાનું હોય. જેથી તેનો પૈસો પણ જાય છે, અને તેનો સ્વસ્થ ભોજન પણ નથી મળતી. જો એમને પોતાનું સારું ભોજન બનાવવાનું આવ વતુ હોય તો એ પોતે બનાવીને ખાઈ શકે જેના થી એના શરીર ને પણ હા સારું ભોજન મળે અને એના પૈસા પણ બચી જાય
એટલે ખાણા રસોઈ તો આવું જ જોઈએ બનાવવા માટે પણ બો ફાયદેમંદ છે હવે તમને રસોઈ આવે તો બહ ફાયદો થાય નથી.
સાચો કહો છો તેજ માટે જયારે પણ મારી મમ્મી ખાના બનાવતા હોય, રસોઈમાં મે રસોઈમાં તેના બાજુમાં જઈને ઉભા થઈ જાઉં અને જોવં છું કે એ કઈ રીતે કઈ સબ્જીમાં કઈ મસાલા નાખે છે. ક્યારેક જરૂરત પડે તો હું પોતે બનાવી શકું અ ને ભોગ થી પેટ મારવાનું ન પ છેે.
ખરેખર તેનાથી આપણે સ્વતંત્ર પણ બની જાય છે અને પોતાનું મનપસંદ ખોરાક પણ બનાવી બનાવી શકીએ છીએ જ્યારે જ્યારે મન આપણું થાય ત્યારે બનાવીને ખાઈ શકીએ છીએ આપણેગ ને બનાવે આવે છે.
સાચો કહો છો જો પોતાનું બનાવવાનું આવે તો કોઈના ઉપર ડિપેન્ડ ની થવાનું જે તારે આજે મન થયું કે તને પાણીપુરી ખાવાનું છે. તેને જો પાણીપુરી બનાવવા આવે તો તું પો તે બનાવીને ખાઈ શકે તને બજારમાં જઈને રૂપિયાની છ પૂરી ખાવાનું નોબત નહીં આવે
હા આજકાલ મંગાઈ પણ બો વધી ગઈ છે બહાર પણ જાઓને બહ વસ્તુ ઘડી ગઈ છે.
સાચો કહો છો જો આજે તને કઈ છોટો નાસ્તો પણ ખાવાનો છો છે ને તો તારા પાસે સો રૂપિયા હોવાનું જોઈએ જો એ ન થાય ને તો તને ખાવા માટે
હમ અમારો સવર પણ જાય છે પણ એ કેવી રીતે બનાવે છે સ્વસ્થ ને પણ એ હાનિકારક હોય છે એટલે પોતાને બનાવું ને ખ સ્વાસ્થ
સાચો કહો છો આજે આ ચર્ચાથી મને સમજાઈ ગયું કે મનપસંદ ખોરાક મહત્વપૂર્ણ છે પરંતુ સ્વસ્થ ખોરાક બહુ જ મહત્વનું છે.
મહત્વ હા એકદમ સાચું સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાણવું જોઈએ.
ખૂબ સરસ કહો છો મને તો આ ચર્ચા ખુબ ગમે મને સ્વાસ્થ્ય માટે કઈ ભોજન લેવી કઈ ભોજન નહી લેવી ખાના બનાવવાનું મહત્વ બધું આ જાણવાવામાં મળ્યું.
મને પણ નથી ચાલો આભાર તમારો આ ટોપિક માટે મને સમજાવ્યું
આભાર આભાર આવજો ચલો મળીએે જય
આવજો ચલો મળીયે જય શ્રી કૃષ્ણ બાય